હલો
જય શ્રી રામ મિત્ર
હા જય સિયા રામ શું કરી રહ્યા છો
હા મિત્રો ત બોલો ને
તો એમજ મેં કેમ ફોન કરી જોમ મારો મિત્ર હું કરતો છે
હા મિત્રો એ મને તમે આ આટલા દિવસ ઘણા મને ફોન કરીને ખુબ જ મને ગર્વ થયો અને મારા આંખમાં પણ આંસુ આવી ગયા. કારણ કે મિત્ર આટલા દિવસ આટલા દિવસ વીતી ગયા તો પણ તમે મને યાદ ન કર્યું આટલા દિવસ પછી હમણાં ફોન કર્યો એ મને જાણીને ખુબ જ દિલમાં ટચ થઈ ગયો મિત્ર.
હું વાત કરો છો અચ્છા તો મારો કોલ કઈ એમ ખાસ હતો કે શું જેવું તો મિત્ર હમ તો કઈ કામમાં છો કે પછી એમ જ
નથી મિત્ર હવે તો ફ્રીજ છે કારણ કે તમે કોલ કર્યો એટલે હું ફ્રીજ. તમે જય્યારે પણ રાતના મિત્ર બે ત્રણ વાગે ફોન કરશો ને તો પણ હું તમારા માટે ફ્રી જ રેવા.
હા તો હું તમને મિત્ર ખબર જ છે કે આપણને ખાવાનું ખુબ ગમે
ઓહ મિત્રો તમે તો જે મારા દિલની વાત જાણી લીધી તમે ખાવાની વાત કરી લીધી એટલે મને મને ખબર જ છે કે તમે કઈ સારું જ એવું ટોપિક લેવાનું છે મને આશા છે
હા તો હું પણ એક જે વિષય છે એના ઉપર ચર્ચા કરવા જે રસોઈ છે એક કળા છે. એવું આપડે બધા કીએ તો કેવું ચાલે એના વિશેે તમે પણ થોડી માહિતી આપો. કે કઈ રીતના એમાં આપડે બનાવીએ કે શું બધું થાય હું પણ એમાં તમને થોડો સાહ સહકાર આપીશ.
હા મિત્ર ચોક્કસ અને મિત્ર તમારો ટોપિક છે એ ખૂબ જ ખૂબ જ એટલે ખુબ જ સરસ. તમારો ટોપિક છે એ મને મારો ખુબ જ ફેવટ સબજેક્ટ છે કારણ કે મે. હું જયારે નાનો હતો મિત્ર ત્યારે મને હું જે. શ્રમ સા ભણતો હતો ત્યાં હું જે રસોયા હતા એ લોકો સાથે ખૂબ જ. મિત્રતા હતી એ લોકો જય્યારે પણ મને કઈ પણ બનાવ કતા હતા તો એમાં થોડો થોડો મદદ કરતો હતો અને એ ધીરે ધીરે જોઈને મને પણ સ સામાન પેલું બનાવતા બી આવડી ગયું. અને ધીરે ધીરે કરીને મિત્ર જય્યારે અમને થોડા મોટા થયા ત્યારે અમે જે ર રસોડા માંથી જે અમુક અમુક વસ્તુઓ ત્યાંથી લઈ જતા અને બાર બનાઈ ખાતા ત્યારે મને ત્યાંના જે મારા મિત્રો હતા એ લોક કો ને મારી ડીશ ખૂબ જ ગમતી હતી ત્યારે એ લોકો મને કેતા હતા કે ભવિષ્યમાં કે આગળ તમે જઈને કઈ સારા એવા રસયો બનશો. ત્યારે મને દિલ માં ટચ થઈ ગયું મિત્ર. તે તમે મારા વિશે એકાદ દિવસ મારી ડિશ મિત્ર
હા હા ચોક્કસ તમે મારા ઘરે આવજો ને તમને જે ખાવાનું છે ને એટલું બઘું મે ખવડાવી દેવા ને. કે તમે યાદ રાખશો. હું તો રાહ જ જોતો છું કે તમે મારા ઘરે કયારે આવો. નહી તો તમને ખબર જ છે કે. તમે જો ઘરે આવો તો હું શું બનાવાનો છું કારણ કે તમને ખબર જ છે કે મને બનાવતા એમ. મને પણ એટલી બધી વાનગીઓ નથી આવડતી પણ થોડી ઘણી એમ તો હું બનાવ છું. શાક રોટલી એમ રોટલી અ એમ બનાવું પણ રોટલી એમ સારી રીતે નહી બનાવો બાકી શાક તો તમને ખબર જ છે હું બો મસ્ત બનાઉ. કારણ કે આપડે જયારે એક વખત ગયેલા હતા હું તમારા બાજુ આયો હતો. અરે આપડે બનાવેલું હતું ને કેવું મસ્ત લાગતું ને મિત્ર તમને ખબર જ છે. કે. અમુક એવા એમ તો આપડને ખાવાનું બનાવતા તો આવડતું જ હોય છે મિત્ર પણ એની સાથે સાથે આપણને એવો વિચારવો જોઈએ કે આપણે જો કોઈ જગ્યા પર કામ પર જતા હોય. તો એમ ખાવાનું તો બના બનાવતા બધાને આવડવું જ છે કારણ કે જે સંઘર્ષ છે તે આપડે એકલા કરવો પડતો તો હોય. મિત્ર તમને ખબર જ છે કે અમુક એવા આપડ લોકો હોય કે જી છુક્ર ઓય છુકરીઓનું તો એમ તો આવડતું જ હોય એવું આપડે ગણીને ચાલીયે પણ જે છોકરાઓ હોય જયારે કમ ની અંદર નહી જતા હોય કે પછી કોઈ એમ કામ કરવા જતા હોય તો જયારે એકલા પડી જતા હોય તો. એ લોકો માટે હો એમ ખાવાનું બનાવે તો સારું કારણ કે પછી એ લોકો એ ભૂક્યું ન રહેેવું પડે ને વેચાતું તો તમને ખબર જ છે એમ તો સારું મળે. પણ મોગું બહુ મળે. બીજી એ વાત કે આપણને ખબર જ છે કે જે ખાવાનું ન ન બનાવીતા આપણે શીખીએ તો પછી આગળ જતા એનો જે કઈ પણ અમુક એવો સમય આવે તો પછી આપડે જે એમાંથી પસાર થવું થવું છે. મિત્ર તમને ખબર જ છે. કે જે આપડે જયારે કોઈ ઘરમાં ખાવાનું કે પછી આપડે જ્યાં કઈ ખાતા હોય. તો તે ખાઈ ખાઈને આપણે કંટાળી ગયેલા હોય જેમ કે આપણને ખબર જ છે કે જે આપડે જયારે કોલેજમાં ત્યારે આપણને ખબર જ છે કે હોસ્ટેલમાં ખાવાનું ગતા હતા પણ અને મિત્ર પછી આપણને હો એ
હા મિત્ર પરંતુ મિત્ર તમારો અવાજ નથી આવ્યો તો.
હલો.
હા મિત્ર તમારો થોડો અવાજ નથી આવતો.
હાલો હમણાં મિત્ર બરાબર મારો અવાજ આવે?
હા મિત્ર હમણા તો જોરદાર આવી રહ્યો છે મિત્ર, તો તમે તમારે મિત્ર વાત સાંભળી મને ખુબ જ એવું એટલું ખાવાની જેવી મન થાય છે કારણ કે મિત્રો તમે આટલું સરસ બનાવે અને મને હજુ સુધી કીધું નહી મિત્રો એવું નઈ ચાલે હા મિત્રો આપડે આટલા જીગરી દોસ્ત છે ને તમે મને હજુ તમારી જે ફેવરેટ ડીશ ખવડાવવી ની. તો મિત્ર તમારે ચોક્કસ ખવડાવી પડશે. હું ચોક્કસ મિત્ર તમારા ઘરે આવીશ અને હું તમને આશા રાખું છું કે મિત્ર તમે પણ અમારા ઘરે આવજો અને હું તમારી સ્પેશિલ સેફ ડિશ બનાવી આપીશ મિત્રો જોરદાર.
મિત્રો મારો અવાજ આવતો છે?
હા મિત્ર હવે ત આવ તો છે.
હા તો મિત્ર હું તમને એ વિષય પર એમ થોડી ઘણી માહિતી લેવા માંગો કે જયારે આપણે ઘરે કઈક ખાવાનું બનાવતા હોય ને એજ વસ્તુ જયારે આપણે ખેતર માં કઈ કોઈ જગ્યાએ બનાવતા હોય તો એનો સ્વાદ કઈ અલગ જ હોય ને
હા મિત્ર અને મિત્ર તમને હું જણવા માગુ છું કે આપણે જયારે પણ આપણે પોતે બનાવી ને ત્યારે આપણા પોતા પર વિશ્વાસ ના હોય કે આપણે આ સરસ બનાવીએ પરંતુ મિત્ર એક દિવસ તમે જોરદાર બનાવશો અને મને ખુબ જ ખાવાની મજા પણ આવશે. તમને તો ખબર છે કે આપણે આપડે ભાઈ પેલું એક પ્રોગ્રામ પણ કરેલું છે કે હ આ દરમિયાન આપણે પછી કરીશું પણ હમણાં મિત્ર થોડું ચોમાસું છે, એટલે ચોમાસામાં મજા નહીં આવે તો પછી જસમાં તો આ આગળળ વધારીએ
હા હા એમ તો મને તે એજ મજા આવે કે જયારે હું ગામડા વિસ્તારમાં એક મારો મિત્ર છે. જયારે હું ગયો હતો ત્યારે એ જે મને એ લોકોનું જયારે ખેતર હતું ને મિત્ર એ બાજુ મને લઇ ગયેલો હતો ત્યાં એક નાનું એમ એ લોકો માટે ખાલી ઝોપડું હતું. ને ત્યાં એમ થોડી ઘણી એમ ભીંજાયેલી જે લાકડાઓ હતા એનાથી એ લોકો એમ આગ સળગાવ ને, ત્યાં કઈ એમ એ લોકોએ જે નોર્મલ શાક હતું એ બનાયવું. પણ ત્યા એમ ખાવાની તો અલગ જ મજા આવે. એમ પાણી હુ વરસાદ હો આવ્યા કરને, ત્યાં ગરમ ગરમ એ બનાવું. તો મારા તો ત્યાં એમ મોડામાં હું પાણી આવી ગયુ. એ ક્યારે હારા મને ખાવાનું મળે. તમને ખબર જ છે, કે ચોમાસાની અંદર તો એ લોકો એ મરચા બહુ ફેમસ હોય. મરચા તો એ લોકો કર તા જ હોય પોતાના હારું જેમ નોર્મલ ખાવા માટે. તો તે સમય દરમિયાન જયારે એ લોકો જે કઈ પણ બનાવતા હોય તો એ મને ખૂબ જ ગમે તે સમય દરમિયાન ખાવા માટે. તમે મિત્ર એ વાત કધી એ તો સારી જ છે. કારણ કે આ જો કઈ આપડે એ ખાવાનું બનાવતા હોય તો, આપણેે જોસથી બનાવું જોઈએ. ને આપડણે એવું મનાવવું જોઈએ. કે આપણે બધાથી બેસ્ટ છે. જ્યારે હું પણ પેલા જેમ ખાવાનું બનાવતો હતો. તો મને એવું હતું કે, હું આ ખાવાનું બનાવી શકીશ ને. એમાં કઈ પણ એવું. કે હું બધાથી ખાવાનું સારું એમ બનાવી શકીશ. જે મારા ઘરમાં બનાવતા હતા. મમ્મી પપ્પા કે એ લોકો. ને એ મેં સારું જ બનાયલું. પણ થોડો સ્વાદ નહીં હતો.
હા! મિત્રો જોરદાર હતો. મિત્રો એ મને ખબર છે. કારણ કે એક દિવસે તમે. બનાવેલું તે મને ખુબ જ ગમી ગયેલો. અને મિત્ર આપણે એક હું એક મારો અને બીજો એક ફ્રેન્ડ અમે એક સો જોતા હતા. તા એમાં એવું હતું કે રેસ્ટોરન્ટ ન આવું હતું. તે મિત્રો એમાં એટલું જોરદાર બનાવતા હતા. કે મિત્રો ખુબ જ જોરદાર. અને મિત્ર એમાં ઓર્ગેનિક ફૂડ જે હતું એ ખૂબ જ. ધ્યાનથી અને એટલું જબરદસ્ત બનાવતા હતા. ખુબ જ મને મજા આવી જોવાની. અને તમે પણ ભવિષ્યમાં આગળ જઈને. કઈ મોટા શેપ બનશો. એવી મારી આશા શે મિત્ર.
હા! હું બનવાનો જ છું. તમારા માટે. તમે મારા ઘરે આવો ને આ. આ શેફ બનાવીને, જે આખી તમને એક મેન્યુ ટેબલ આપવાનો છે. તમે જે મને કહો, એ હું તમને બનાવી આપીશ. કારણ કે કે મિત્ર માટે આટલી સેવા તો કરવી જ જોઈએ. તમે પણ જે તમારો થોડો ઘણમાં, જે અનુભવ કરી રહ્યો. કિઘુ હોય એ બધાને તમારો આભાર માનું છું. ને તમારો જે મિત્ર કિંમતી સમય તે મારા માટે ફાળવ્યો. એ એ બદલ તમારો હજ હું આભાર માનું છું. કારણ કે હાલના સમયમાં. એટલો બધો કોઈ સમય આપી નથી શકતા. થેન્ક યુ મિત્ર.